આવાજ આવી રહ્યો છે તમે? જોઓ ને તમે હાલમાં જ હાલમાં જોવ ને તમે કેટલો વરસાદ ન પડતો હતો પરંતુ હમણાં જોયું હશે તે પ્રમાણે જે ખેડૂતો કેહેતા હતા કે વરસાદ જ નથી પડતો જે
તો હમણા એટલો બધો આવ્યો છે એ જ ખેડુતો હમણા કહે છે કે વરસાદ ખુબ આવે જેથી કરી જયારે વરસાદ નહોતો પડ્યો હતો ત્યારે તે લોકો પણ કેહેતા હતા કે હમણાં વરસાદ નથી પડી રહ્યો જેથી કરીને ખેતીમાં ઘણી બધી મુશ્કેલથી થઈ રહ કારણ કે પાણી નથી પરંતુ અમમે જોઓ ને બે દિવસમાં એટલો બધો વરસાદ આવી ગયો જ તે ખેડૂતો કહે છે કે વરસાદ એટલો બધો આવી ગયો છે કે જેને જેથી કરીને હમણાં એટલું પાણી ભરાઈ ગયું છે કે પાક પણ ઘણા બધા ખરાબ થઈ ગયા છે. તેથી કરી ને આપણે પણ જે ખેડૂતો કહે છે જે વાત માં ઘણું બધું સાચુ બરાબર છે પરંતુ હમણાં કેટલા ખેડૂતો હમણાં પાછાયા. અમાર એટલું નુકસાન થયું છે ઝાડવા પડી ગયા છે અને લાઈટ પણ નથી. જેથી કરીને ખેડૂતોની સમસ્યા વરસાદ આવી કે ન આવી એ સમસ્યા ચાલી જ રહી છે તે કેટલા વર્ષોથી એવી જ છે જે વરસાદ ગમે ત્યારે આવી જાય છે જેના કારણે આ બધા નુકસાનો પણ થઈ રહ્યા છે અને હમણાં હાલમાં તમે જોયો હશે કાલે એટલો બધો સવારથી સાંજ સુધી એટલો બધો વરસાદ આવી ગયો છે ને કારણેમણા કેટલા બધા લોકો ના કેન્ડાઓમાં એટલા બધા જળવાઓ તૂટયા છે જેથી કરીને તે જાળવાો જે આપણી વીજળીની બધી લાઈનો છે તેના પર પડ્યા છે જેથી કરીને સવાર પી સાંજ સુધી લાાઈટો ન જેથી કરીને ઘરમાં જ જમવાનું બનાવવાનું પછી પાણી ભરવાનું અને કેવી નાની મોટી મોબાઈલ માં ચાર્જ ન હતું જેથી કરી ને એ બધી નાની મોટી સમસ્યા બધા વ્યક્તિઓને આ વરસાદના મોસમમાં આવી રહી હતી અને જે તમે કીધુ તે પ્રમાણે જે ડાંગમાં જુઓ ને હમણાં હાલમાં એટલું બધું પાણી આવી ગય છે લોકોના ઘમાં પણ ભરાઈ રહ્યું છે મુંબઈમાં પણ એવો જ હાલ છે અને વલસાડમાં પણ બધાના ઘરો માંથી પાણી પસાર થઈ રહ્યું છે જેથી કરીને મોરી શાળાઓમાં પણ કાલે રજા આપવામાં આવી હતી અને ઘણી બધી કોલેજો હતી તેમાં પણ ઘણું બધું પાણી ભરાું જેથી કરીને આપણે આપણું ઘરનું લેવલ પણ ઊંચું રાખવું જોઈ જેથી કરીને પાણી આપણા ઘરમાં ન આવે તમે શું કેવો છો
હા તમારી વાત એકદમ બરોબર છે જયારે વરસાદ ન પડતો હો તો ત્યારે ખેડૂર એમ કહેતો તો કે અમાં આટલો વરસાદ નહી થઈ રહ્યો છે અમારો પાક કઈ રીતે લઈશમા પાક નિષ્ફળ જવાનો છે એવું બધુ ખેડૂત કરી રહ્યો હતો
પણ જયારે આટલો બધો વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂત એ ખેડૂત કહેતો હતો કે વરસાદ ન પડી રહ્યો છે એ જ ખેડૂત અત્યારે કહે છે કે આટલો બધો વરસાદ પડ્યો છે તો અમારા પાક હવે નિષ્ફળ જશે
નિષ્ફળ જશે અને પાક લેવામાં ઘણી બધી મુશ્કેલીઓ થશે જયારે વરસાદ ન પડ્યો હતો ત્યારે ખેડૂત એમ કેતો કે અમારા પાસે પાણી ના મળે પણ પાણી ન મળે તેથી અમારો પાક નિષ્ફળ જશે પણ અત્યારે સારા આમા નથી
આપડે જોયું છે કા તમે કીધું તે મુજબ સવારથી એટલો બધો વરસાદ આવ્યો છે કે બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તમે જોય તો ઘણા શેમાં પણ પાણી છેવ ઘસી ગયા છે તો ઘણી બધી દુકાનમાં પાણી ઘુસી જવા ના કારણે ઘણા મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેઓનો આખા વર્ષ નો માલસામાન બગડી ગયો એ બગડી જવાથી એને ઘણા બધા ઘણા બધા મુશ્કેલીનો સામનો કરવો પડ છે એ લોકોને આવક ઘણી ઓછી ઘણી ઓછી આવક અને ઘણી ઘણી બધી ઓછી આવક થઈ હતી.
એ
તમે ઘરે મુશ્કેલીનો સામનો કર્યો કરવો મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે તેથી એ લોકોને આવક ખુબ મોટો નુકસાન થઈ શક્યું છે આપડે જો શાળા
હ
વિસ્તારોમાં વરસાદના કારણે પણ રજા આપી દેવામાં આવી હતી કે જે લોકો બાળકો નીચાણવાળા વિસ્તાર માંથી આવે છે તે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ છે પાણી ભરાય અવર જવર બંધ થતી હોય છે જેના કારણે એના કારણે એ લોકોને શાળામાં રજા આપવામાં આવી હતી તમારી વાત એકદમ બરાબર છે કારણે- ઘણા બધા વિસ્તારોમાં ખુબ નુકસાનીઓ જોવા મળે છે જેમ કે ઘણા બધા ખે ખાતરમાં પાણી જવાથી જે ડાંગરના પાક માટે લેવાતુ બિયારણને ખૂબ નુકસાન થયું છે. વધુ પરતા પાણી ભરાઈ જવાના કારણે લોકો ના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ભરાય લોકો ના ઘરમાં પ થાય લોકો રહે એ કારની ઘર વખું તમારે શું કેવું છે
તમારી વાત એકદમ બરાબર છે કે બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને જેના કારણે ઘણી બધી એવી નાની મોટી સમસ્યાઓ બધાના ઘરે આવી રહી છે. પરંતુ જેથી કરીને આપણે જે આપણું ઘરનું સ્તર જો વધુ ઊંચુ રાખીએ તો આપણા ઘરમાં પાણી ન ભરાઈ જાય તેવું માર માનવુ છે આપણે એટલે આપણે પાયો નાખીએ છીએ ત્યારે આપડે એવો ઓછો પાયો નાખવો જોઈએ કે જે થી કરીને આપણે આપણા ઘરે જો વધારે પડતું પાણી ભરાઈ જતું હોય તો તે હિસાબે આપણે ઘર બનાવવું જોઈએ આર્કિટેક્ચર ને આપડે કહેવું જોઈએ કે અમારા વિસ્તારમાં ઘણું બધું પાણી આવી જાય છે. રેલો આવી જાય છે જેથી આપણે જેટલા ઉંચા ઘર બનાવીએ એટલું આપણા માટે આ મોસમમાં સારું કેહેવાય કારણ કે આપણે ઊંચા ઘર બનાવીશું તો આપણા ઘરમાં પાણી ભરાઈ જવાનો ભય ન રહેશે અને આપણને તકલીફો ના પડશે હમણાં બધા લોકો ઘણું બધું નીચું ઘર લઈ લે છે જેથી કરીને જરાક વરસાદ આવે એટલે તેમના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને તેઓને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે પછી કેય છે કે અમારા ઘરમાં તો પાણી ભરાય જાય છે પરંતુ તે તે લોકો જયારે ઘર બનાવે છે ત્યારે એ બાબત ધ્યાન આપતા નથી કે તેઓ ઘર કેટલી ઊંચાઈ લઈ રહ્યા છે અને જે લોકો ના નીચે અને એકદમમાં પતરા વાળા ને એવા ઘર બનાવી રહ્યા છે જેથી કરીને તે લોકો ના ઘર પર જે આકડાઓ અને જે આજુબાજુ આવેલા જે ઝાડવાઓ છે. જે પડી જાય છે પછી ઘણું બધું તેઓને નુકસાન થાય છે જેથી કરીને તેઓની આવકમાં ઘણુ બધું તો ફેર પડી જાય છે કારણ કે વરસાદને મોસમમાં એટલું બધું કામ પણ મળતું નથી જેથી કરીને જે બચતો છે જે ઘરને નુકસાનમાં જ વધુ પડતી જાયા કરે છે જેથી કરીને તે લોકો ની આવકમાં એટલો બધો ફેર પડી જાય છે અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી કરીને આપણે જેટલી ઓછી સમસ્યાઓ ઉપર આગળથી જ વિચારીને કાર્ય કરતા રયશુ તે આપણા માટે ઘણું બધું સારું રહેશે પરંતુ લોકો એવું માગતા નથી અને જારે જરૂરત પડે છે ત્યારથી તે કારણે તેના ઉપરથી કાર્ય કરવા માટે આગળ આવે છે પરંતુ જયારે ને ખબર હોય છે કે વરસાદ આવવાનો છે અને બાજુમાં એટલે ઊંચે ઊંચે ઝાડવા થઈ ગયા તે કાપી નાખવું જોઈએ પરંતુ લોકો એ બધા જ ઝાડવાઓ કાપતા નથી અને જય્યારે પડી જાય છે ત્યારે, તેની મદદ પણ કરતા નથી જેથી કરીને છે લોકોના ઘર આજુબાજુ એટલા મોટા મોટા ઝાડવાઓ હોય જે વરસાદના કારણે એકદમ ભયભીત અકસ્માત થવાની શક્યતા ખુબ ઘણી વધી જાય છે, જેથી એટલો પવન આવે ઝાળવાઓ ઘણા બધા અધર રહે છે તેથી કરી એટલી બધી સમસ્યા આવી જાય છે. તે જાણવા માટે ખામદ રહેવું જોઈએ અને જે નજીકના ઝાળવાઓ ઊંચા ન થાય તે માટે આપણે તેને વારંવાર ઓરતા રહેવું જોઈએ જેથી કરી ખુબ ઊંચા ના થઇ જાય અને વધુ પળતો વાવરને કારણે તે વળી જાય અને તૂટી જાય જેથી કરીને તે આપણા ધોરો પર પડી જાય છે અને ઘણી બધી સમસ્યાઓ આવી જાય છે તે હાલમાં જ જોને કલે એટલો પવન આવ્યો. જેથી કરીને એટલા બધા ઝાડવાઓ તૂટી ગયા અને બધા રસ્તા ઉપર પડી ગયા, જેથી કરીને હિલ સ્ટેશનો જે ઘણી બધી એવી જગ્યા એ છે ત્યાં બધું જવાની પરવાનગી સરકાર આપી નથી રહી કારણ કે ઉપરથી જે પહાડો છે તેના ઉપરથી વધુ વરસાદ આવવાને કારણે ડુંગરો પરથી પથરાઓ પડી રહ્યા છે, જેથી કરીને તે રસ્તા પર અચાનક આવી જાય તો આપણને ઘણી બધ તો જીવનું જોખમ બની રહે છે જેથી કરીને હમણાં સરકારે પણ એમાં જવાની પરવાનગી આપણને આપી નથી. તે ખુબ સારું છે જેથી કરીને આપણને એટલો મોટો અકસ્માત ન થઈ જાય કે આપણે ફરવા ગયા ત્યાં થી જ આપણને હોસ્પિટલ લઈ જવું પડે છે જેથી કરીને ત્યાં સરકાર હમણાં પરવાનગી આપી નથી રહી, તમે શું કેહો છો
હા તમારી વાત એકદમ બરોબર છે તમે કીધું ત ઘર જે સ્તર આપડ તેથી કરીને આપણા ઘરમાં નીચાણ વાળો વિસ્તાર હોવ ન હોવાના કારણે આપણા ઘરમાં પાણી ભરાવાનું મા વાળો વિસ્તારોમાં આપે ઘર બનાવ છે તેમ આપને આજે વચ્ચે વિસ્તારમાં રહેતા સાત જનાવરો જંગલી જાનવરો ન આવાનો પણ ભય વધારે છે. તો તેથી આપણે જો આપણા ઊંચાવાળા વિસ્તારમાં જો ઘર બંધાવીએ તો આપણે ઘણી બધી મુશ્કેલીઓમાંથી રાહત મળી છે કે નીચે પાણી ભરાવવાનો અને જંગલી જાનવર કારણે સાપ સાપ, વિંછી જેવા જીવો જેરી જીવોના આવાને પણ આવાથી પણ આપણને રસણ મળે છે, તો તેથી આપણને મોટાભાગે આપણે ઉચાણ વાળા વિ રમાં ઘર બાંધવું જોઈએ કહ્યું તે મુજબ આપડે પણ આપણી ઘરની આસપાસ કે આપણી આજુબાજુના વિસ્તારમાં આપણે ઉંચા પ્રકારના ઝાળ રાખવા જોઈએ નહીં. ચા ઓચા પ્રકારના આપડે ઝાળવા રાખીએ તો આપણી આસપાસમાં રહેતા ઘરની આસપાસ ઉચા ઝાળવા હોય
વધારે પડતા‌ પવન જો કોઈ વાર એટલા ખાય છે કે કોઈ વાર ઘર તરફ પડી જતા હોય છે તો ઘર તર પડી જવાથી ઘરને પણ નુકસાન કરે તે સાથે એક કોઈ પણ ત્યાં તો આપણા ઉપર જ પડ્યા તો આપણું પણ ઘણું બધું નુકસાન કરે છે, તેથી આપણે આસપાસવા રાખવા જેથી કરીને આપણને તથા આપણની આસપાસમાં રહેતા બધું વસ્તુઓને નુકસાન થાય તેવા રાખવા જોઈએ નહી. તમે કીધું તે મતલબ વધુ પડતા વરસાદના કારણે પણ આપડે ડુંગર વાળા વિસ્તારમાં જવાનું અથવા નદી કિનારે જવાનું પણ ટાળવું જોઈએ. કેમ કે નદી ઉચાણવાળા વિસ્તારમાં આપણે જઈએ છીએ જ્યારે હિલ સ્ટેશન જેમ કે બધલનર માટે બહુ જાય છે. ડુંગરામાં
ફરવા બા બહુ જ ભજર પતા વર્સા સર કારણે ભૂસ્ખલન સંભવ ના ્કે કેટલીક વાર ગાડીઓ પર પવાની સંભાવના હોય છે તેથી આપણને તથા આપણના વાહનોને ઘણું બધું નુકસાન થાય છે. ઘણીક વાર આપણે પડી રહે છે. એને પણ જેવું ટાળવું જોઈએ. અને નદી, નદી કિનારે અથવા તળાવમાં ઓછું જવાનું ટાળવું છે. કેમકે વરસાદ, વધુ પડતા વરસાદના કારણે, કારણે પૂરા હોવાની. સંભાવના વધુ રહે છે, કારણ આપણા વિસ્તારમાં વરસાદ ઓછો હોય, પરંતુ ઉપરવાળા વિસ્તારમાં વરસાદ વધુ હોવાના કારણે. પાણી એકદમ જ આવી જતું હોય છે, આપણને ખ્યાલ રહેતો નથી, તેથી આપણને કોઈ વાર. અંદર આપણે પાણીમાં હોઈએ છીએ, તો પાણી ઓછું સમ કરીને આપણે અંદર જઈએ છીએ. છે ત્યારે, અને પાણી એકદમ આવી જતા, એ આવી રહ્યા છે. તો આપણને ખબર પડતી. નથી, અને આપણ એ બધા તમારે જ કેવું છે.
તમારી વાત એકદમ બરાબર છે, કે અચાનક જે આપણે નદીને કિનારે રહીએ, પછી તળાવો છે. તેમાં એકદમ થી સ્તર વધી જાય, તો આપણને જરા પણ ખબર પડે. નથી, જેથી કરીને આપડે એટલી ઓછી જગ્યાએ જો રાખી. એથી કરીને આપણે ઘણી બધી એવી જગ્યાઓ છે, કે જ્યાં ગમે તેવી જગ્યા. વધુ પાણી આવી શકે તેવી સ્થળે આપણે જવાનું ટાળવું જોઈએ, જેમ કે નદીઓ છે, પછી. જ્યાં અચાનક જો વધુ પડતું પાણી ન સ્તર વધી જાય, જેથી કરીને એ ફોટા પાડવા પછી આપણે જોવા માટે ગયા હોય ને, પાણી નું સ્તર અચાનક થી જો સ્પીડે આવી જાય. તો આપણને કોઈ પણ ખબર પડતી નથી, જેથી કરીને આપણે એવી બધી જગ્યા કે હમણાં હાલમાં જે વરસાદ આવ્યો છે, તેમાં ટાળવું જોઈએ. કારણ કે આપને હમણાં બિલકુલ અંદાજો હોતો નથી કે વરસાદ કેટલી સ્પીડે આવી રહ્યો છે. અને પાણી નું સ્તર એક ગરમથી વધી ગયો, અને જે છે ડેમો બાંધ્યા છે, તે લોકોએ અચાનક જો છોડી દીધું, પાણી તો આપણા પર અચાનક આવી શકે છે, જેથી કરીને આપણે ત્યાંને ત્યાંથી ખવાની સેફ્ટી ન હોય તો આપડે તેમાં તરાઈ જઈ શકીએ છીએ. આપને જીવનો જોખમ પણ આવી શકે છે, એટલે હમણાં ઘણા બધા વિસ્તારોમાં લેન્ડ સ્લાઈડ થઈ રહી છે, જેથી કરીને આપણે જેટલો ઓછો જગ્યાએ જવાનો પ્રયાસ કરીએ, એટલે આપણા માટે સારું રહેશે. તેથી કરીને સરકાર પણ હમણાં ઘણી બધી જગ્યાએ બેરીગેડસ મૂકી રહી છે, જેથી કરીને ત્યાં લોકો નહી જઈ શકે, અને જેથી એ ખુબ જ સારું છે, કારણ કે લોકો ફરવા માટે જાય છે. પરંતુ તેમનો જીવ જોખમમાં આવી શકે છે, જેથી કરીને આપણે એટલું ઓછી જગ્યાએ જાય, તો આપણા માટે ઘણું બધું સારું રહેશે, અને સરકાર પણ એ જ કાર્ય કરી રહી છે. જેથી કરીને લોકો તે દિવસ ઘણા બધા ઓછા ગયા, જેથી કરીને તેઓને ઘણી બધી માારહાની નો સામનો કરવો પડ્યો, કારણ કે ત્યાં વધુ પડતા વરસાદ કારણે રસ્તા ઉપર એટલું બધું પાણી ભરાઈ ગયું હતું, જેથી કરીને ધુટણ સુધીનું પાણ્યું હતું, જેથી કરીને બાઈક પણ એકદમ આસાનીથી ચાલી નહી શકતી હતી. તેથી કરીને સમય ફરવા જવાનું ટાળવું જોઈએ, અને તે માટે આપણે ઘરે જ બેસી રહેવું જોઈએ. તે આપણા માટે ઘણું સારું કહેવાય. અને એકદમ ઓછા વરસાદ આપણે ફરવા જવું જોઈએ, જેથી કરીને તેથી કરીને પણ એનો ઉપયોગ